હલો અવાજ આવે છે. હલો. હલો. હલો. હેલો અવાજ આવે છે હલો. હલો. હલો. હા અવાજ આવે છે
હા અવાજ આવે છે. જે કંઈ ડિસ્ટર્બન્સ હ છે ખબર નહી. નેટવર્ક એસ્યુ હશે.
હા એજ હું એજ વી ચાર કરું કેમ અવાજ આવતો નથી મારા ફોન ખરાબ થઈ ગયો કે સ
હમ્મ હમ્મ હ. નાના ક્યારેક ક્યારેક આવું થાય છે.
હા.
કેમ છો?
બોલો શું ચાલે. છે.
જો એકદમ શાંતિ છે મજામાં છીએ વેકેશન છે તો થોડા રિલેક્સથી બધું આરામથી કામ કરીએ છીએ.
અચ્છા તમારે વેકેશન ચાલુ છે છોક
હા અમાર વેકેશન ચાલુ થઈ ગયું છે હવે ના હમણાં નથ થી હવે હા છે પણ થોડ ટાઈમ પછી પંદર દિવસનું વેકેશન છે. પછી છે હમ્મ હ તો વેકેશન છે તો હવે કઈક બાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો વિચાર કરીએ છીએ. કે અઠવાડિયું કે જઈ આવીએ એમ તો બહુ બધા આમ તો સ્થળો છે તો આજે આપણે છે ને ફરવાલાયક સ્થળો વિશે થોડીક વાત કરીએ કે ક્યાં આગળ જઈ શકાય શું કરાય કેવું હોય છે. તો ત્યાં આપડે ગુજરાતમાં તો બહુ જ બધા છે મંદિર ધાર્મિક સ્થળો પણ છે. અને સાપુતારા અને વણીને એવા બધા હિલ સ્ટેશન પણ છે. તો મંદિર ન તો શું છે છોકરાઓને પછી ક્યારેક ગમે ન ગમે એવું બધું થાય પણ આવા હિલ સ્ટેશન પર જઈ તો શું છે થોડીક આપણને ગરમીથી રાહતે મળે અને કંઈક નવું જોયું હોય ને એવું આપણને લાગે એમ તમે શું કરો તમારો છે કે પ્રોગ્રામ.
અમારું તો કઈ એવું પ્રોગ્રામ નથી કેમકે અમારા છોકરાઓને રજા નથી મોટાની એક્ઝામ ચાલુ છે. તો કઈ શક્ય તો હમણાં ફિલાલ તો એવું પ્રોગ્રામ નથી. પણ એ તો વાત સાચી છે. કે આપણે હંમેશા કામ કરતા હોય અને છોકરાઓ પણ પોતાનું રોજ ભણવામાં એ લોકો તો હંમેશા બિઝી રહે છે તો એના પણ થોડુંક બ્રેક જુવે જ છે હર વ્યક્તિને ફ્રેશ થવા માટે તો થોડું આપડે બહાર જઈએ છોકરાઓ સાથે તો એક સારું એ લોકોને પણ લાગે ને આપણાને સાથે મજા આવે.
હમ્મ તમે આવ્યા છો કે ગુજરાતમાં કોઈ જગ્યાએ આવ્યા છો જોયું છે તમે.
હા જે તમે સાપુતારા કેવો છો એ અમે ઘણા વરસ પહેલા ગયા. તા તો છોક બહુ નાનલા હ તા ત્યારે અને થોડુંક ગુજરાત તો માં આપણે આપણી રીતે ફરીએ તો તે તો અલગ જ
હમ્મ, હમ્મ હમ્મ, હમ્મ.
કરો તો આપણા આસપાસ જ્યાં ફરવા જઈએ તો ત્યાંના લોકો પણ ગુજરાતથી મળે તો આપણને થોડું હજી સારું લાગ કે પ્લસ હિલ સ્ટેશન જેવું પણ છે. ત્યાં ઠંડક છે એટલે છોકરાને તો ત્યાં ગઈ મુદ
હમ્મ હમ્મ એક આપડે એક સ્ટેચ્યુ ઓફ યુનિટી તેવી તે બહુ સરસ બન્યું છે કેવડિયા પાસે એ પણ બહુ સરસ છે ત્યાં પણ છોકરાઓને લઈ જાય તો મજા આવે એ છે. તો એક ઐતિહાસિક સ્થળ જેવું છે સરદાર પટેલ નું સ્ટેચ્યુ બનાવ્યું છે. અને એ પાંચ ધાતુઓથી બનાવ્યું છે. તો છોકરાઓને એની જાણકારી પણ મળે અને એ પાંચ ધાતુઓનું એવી રીતે બન્યું છે કે એને ઠંડી ગરમી કે વરસાદ એને કાંઈ અસર થતી નથી અને સ્ટેચ્યુ એકદમ અડી કમઝમ સરદાર પટેલજી લોખંડી પુરુષ હતા અને અડીખમ રહેતા હતા એમ જ અઢખમ ઊભા છે. અને ત્યાં આગળ એની અંદર આપણે વિઝિટ પણ કરી શકીએ છએ એના પગમાંથી નીચેથી એક લિફ્ટ જાય છે, એના ચેસ્ટ સુધીની એવી રીતે એક લિફ્ટ બનાવી છે. તો અને ત્યાંથી સામે તે ચેસની બહારત તે આપણે જોઈ શકીએ છીએ તો એમાં શું નર્મદા ડેમ અને જે કેવડિયાનો આજુબાજુનો જે વ્યૂ છે એ બધો બહુ સરસ દેખાય છે. પછી વોટરફોલ જેવું પણ ત્યાં આગળ છે. નર્મદાનું પાણીનું જે ડેમમાંથી નીકળતું હોય છે એ એક બહુ સરસ છે. અને ત્યાં આગળ એ લોકોએ ઝૂ પણ એક બનાવેલું છે. કે ત્યાં આગળ બધા દેશ વિદેશથી પ્રાણીઓને લઈ આવ્યા છે, તો પક્ષીઓ પણ બહુ સ સરસ છે ત્યાં આગળ અને પ્રાણીઓ તો જેમ આપણે જનરલ હોય છે એમ જ તે ઝુમાં જેમ હોય છે. એમ કે હાથીને લાયનને વાઘ ટાઈગરને બધું લઈ આવ્યા છે. આ વખતે ત્યાં આગળ એ લોકો સફેદ અહ સફેદ સિંહને પણ લઈ આઈવ છે. અમે ગયા ને ત્યારે એક સિંગલ હતું, પછી એમ કે છે હવે જોડીમાં લઈ આવ્યા છે એમ અને આવી રીતે છોકરાઓને શું છે પ્રાણીઓને નજીકથી જોવે અને આપણનેહી થોડું ગમે એમ એવી લોકોએ પેલો ફ્લાવર માટે. માટે ના પણ એક ગાર્ડન બનાવેલું છે. એક બટરફ્લાય ગાર્ડન પણ બનાવેલું છે કે ત્યાં આગળ બધા અલગ અલગ રીતના બટરફ્લાયને એવું બધું હોય છે, નાની મોટી સાઈઝ ના એકદમ કલરફુલને અને બટરફ્લાય નો તો કલરજ એટલો આકર્ષક હોય છે ને કે આપણને જોવાની એટલી મજા આવે ને એકદમ કલરફુલ જ હોય છે, એટલે જે એને બટરફ્લાાય રાખ્યું છે.
એ તો સારી જગા નું નામ તમે કર્યું છે સજેસ્ટ તે મેં પણ સાંભળું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગુજરાતમાં છે. આપડું ઇન્ડિયા. માસ સૌથી ટોલેસ સ્ટેચ્યુ સૌથી લાંબી. બી મૂર્તિ ના નામે પણ એવો પ્રખ્યાત છે. આયરન મેન ઓફ ઇન્ડિયાનું પણ ટાઇટલ આવ્ય પિયુ છે, એને ડેડિકેટ કરવું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ને જે આપડે કેતા હતા આયન મેન ઓફ ઇન્ડિયા. બરાબર. અને જે તમે કહો છો તે નર્મદા અહ રિવર ત્યાંથી પાસ થઈ નદી અને સરોવર ડેમ કેવાય સરદાર સરોવર ડેમ.
એટલું સરસ ત્યાં ગાર્ડન છે તો જોઈશું. અમે ગયા તો નથી, પણ તમારી વાત સાંભળીને એમ થાય છે, જલ્દી થી આનું વિચાર કરીએ અમે અહિયાં પ્લાનિંગ કરીએ. આજ આ સ્થળે જવા માટે. બીજું કોઈ લાગે છે તમને કોઈ જગા એવી સરસ આપડે ક્યારેક વિચાર કરી શકીએ રજા પછી, છોકરાઓ સાથે?